ના
જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
કઈ નહી ભાઈ બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં
તો ભાઈ તમને ફોન કરવાનું રીઝન એ હતું કે તમને ખબર જ છે કે હમણા વાતાવરણ કેટલું ખરાબ. થઈ રહ્યું છે કેટલું પ્રદુષણ છે. તો મેં તમને એના વિશે વાતચીત કરવા પર ફોન કર્યો હતો. કે હમણાં વરસાદની સિઝન ચાલતી છે તો આપણે બધો કચરો છે તે આપણે કચરા પેટીમાં જ નાખ કારણ કે મારી અગની સોસાયટીમાં મે જોયું હતું. એ તે સોસાયટી છે ને મતલબમાં સ્વચ્છતાના મામલામાં ખુબ પાછળ છે. ત્યાં ઘણા બધા વ્યક્તિઓએ ત્યાં સ્વચ્છતા માટે ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા. તો આના લોકો સુધર્યા નથી તો મારું. તમને એટલું જ કેવું છે કે તમે તમે જે જે કોઈ સોસાયટીમાં રહેતા છો. તે સોસાયટી ના નાગરિકોને તમે સલાહ આપો કે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. કારણ કે કચરો કચરા પેટીમાં ન નાખશું તો તેના કારણે પ્રદુષણ ફેલા છે. અને ઘણી બધી બીમારીઓનો ઉદભવ થશે જેમ કે અ ડેન્ગ્યુ છે વગેરે મચ્છરો જુન્તુ જંતુઓ એ ઉદભો થશે અને આપણા સ્વાસ્થ્યને ખરાબ થશે. તો પ્રદુષણ બને જને આપણે ઓછું કરવું જોઈએ અને તમને ખબર છે કે હમણાં ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે વરસાદ ગમે ત્યારે આવે છે. તો આપણે કચરો ફેલાવશું તો પછી જયારે પાણી આવશે તો તેના કારણે. જે કચરો છે તે ડેનેજ લાઈનમાં ફસી જશે અને ડેનેજ લાઈન છે. તે ઉભરાશે અને પછી એના જ કારણે લોકો ના જે નીચા નીચેના વિસ્તારો. છે જેમાં ઘર રહેતી વસ્તી છે તો ત્યાં પાણી ભરા છે અને ત્યાં પ્રદુષણ થશે અને જે બુઝુર્ગ છે નાના બાળકો છે એ લોકો તો તરત જ બીમાર પડી જવાના ને તો મેં તો એટલું જ કેમ કે પ્રદુશન ઓછું કરવું જોઈએ બાકી તમારું શું કેવું છે.
સાચી વાત તમે જે કીધું છે કે હમણાં વરસાદ ટાઈમ ચાલે છે. કે જેયાં આપણા આજુબાજુના સોસાયટી ના લોકો જે અ ધ્યાન નહી આપતા આ બધી વસ્તુમાં ધ્યાન આપવા જોઈએ કેમ કે જેટલું આપડે ગંદી કરશું. એટલું જ આપણાને અ ઇફેક્ટ થશે કેમ કે આજુબાજુની ગંદગી આપણા. આપણે આપણા પાસે જ આવશે જે જમસ છે તે આપણને જ લાગશે. ને તે તમે જે કીધું છે તે બહ સાચી જ વાત છે ને અ પ્રદૂષણ ન પ્રદૂષણનો એક મેન રીઝન જે છે તે આપડી ગાડીઓ છે જે આપણે રોજમારમાં યુઝ કરીએ. ગાડીઓ છે જે ધુમડો જે પેટ્રોલ પર ચાલે ડીઝલ પર ચાલે. તે ધુમરો કાઢે છે થોડા કાઢે છે જેનાથી પોલ્યુશન થાય છે. તમારે એવું કેવું છે ભી કાર બસ કે ટ્રક કે ગાડીઓ છે. જેટલી આપણે ઓછી યુઝ કરશું તેટલું ઓછું પોલ્યુશન થશે. તો મારે એવું કેવું છે કે જેટલી આપડે અ જેટલું આપડું કામ છે તેટલું ચયુઝ કરવો જોઈએ જેનાથી પ્રદુષણ ઓછું થાય. ને જ્યાં એવી જગ્યાઓ છે કે જ્યાં ચાલતું જવું. જવાય ત્યાં ગાડી ના લઈ જાય ને પ્રદુષણ ઓછું કરવાનું. અ કામ આપડે કરવું જોઈએ કેમ કે જેટલું આપડે પ્રોડક્શન ઓછું કરશું તેટલું. આપને સારું રહેેશે ને તેનાથી આપણા. અ દેશ ને ને આપડા. આજુબાજુના લોકોને જ સારું રહેશે. કેમકે જેટલું આપણે પ્રદુષણ કરશું તેટલું આપણેને ઇફેક્ટ થશે. કેમ કે પ્રદુષણ એવી વસ્તુ છે જે આપણા શરીર માં જાય છે. કેમકે પ્રદૂષણ અ હવામાં રહે છે કેમકે. અ જે ધુમરો નીકળે છે ગાડીઓમાંથી તે હવામાં મિક્સ થઈને. આપણે જે ઓક્સિજન લઈએ કે શ્વાસ લઈએ તે આપણા અ જે. નાક માંથી જાય ને આપણા શરીર માં જ જાય છે તો જેટલું આપણે ઓછું યુઝ કરશો તેટલું આપડ સારું રહેશે તો તમારે શું કેવું આ જેટલું આપણે ગાડીઓ ઓછી યુઝ કરશો જેટલું સારું રહેશે કે નહીં.
હા ભાઈ તમારે એકદમ સાચી છે. આજકાલના જમાનામાં બધા જ ઘરોમાં ગાડી આવી ગઈ છે તો લોકો. પોતે આમ શો ઓફ કરવા કે જે કઈ પણ કહીએ્ તો ગાડીનો જ ઉપયોગ કરે છે અને લોકો એટલા બધા આડસુ થઈ ગયા છે. કે એક કે બે કિલોમીટર પણ ચાલતું નથી જતા. તો આપણે જે નજીકના કામ હોય છેએ તે તો આપણે ચાલીને જઈને કરવું જોઈએ કારણ કે જો આપણે એમાં પણ ગાડીનો ઉપયોગ કરશું. તો પછી એના કારણે જે પ્રદુષણ ફેલાશે તે હવામાં જ ભેળાશે ને. અને તેના કારણે પછી ઓક્સિજન લેવામાં આપણને તકલીફ પડશે. આ પ્રદુષણ ના કારણે જે આપણ ઓજન વાયુ છે તેમાં કાણું કરી રહ્યું છે તો તે આપણા માટે તારી એ બાબત ન કહેવાય. અને સરકારે આ બધું પ્રદુષણ માટે પ્રદુષણ ઓછું કરવા માટે ઘણા બધા જે અ જેમ કે બસ ડેપો છે રેલવે સ્ટેશન છે આ બધા માધ્યમો નો ઉપયોગ કરવા કીધું છે પણ લોકો સુધરતા નથી. કે છે કે અમારી પોતાનું જે પ્રાઈવેટ વાહન છે તેમાંજ અમે જઈશું. તો એક સારી બાબત ના કહેવાય. પોતાના પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરવો જોઈએ પણ જેના કારણે પ્રદુષણ થાય તો આપણે જોવું જોઈએ ને. અને આપણી ગાડી છે તેની આપણે વારંવાર ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવવી જ જોઈએ. કારણ કે જો આપણે સર્વિસ ન કરાવશું તો તેનું જે સાયલેન્સર કે એ બધી જે હોય તેમાં પછી પ્રોબ્લેમ આવે છે અને તે કેટલો ગંદો એવો રૂમણ બહાર કાઢે છે. કેટલાક વ્યક્તિઓને તો તમે જોયા છે અને કીધું પણ છે કે તમે સર્વિસ કરાવો પણ એ લોકો પોતાના બે પૈસા બચાવવાના ચક્કર માં. પ્રદુષણ કેટલું ઘણું બધું કરે એ જોતા નથી તો સરકારે તો આ બધા જે પ્રદુષણ વાળા વ્હીકલ છે તેના પર તો કડક એવો નિર્ણય લીધો જ છે. તો આપણે પણ એના નિર્ણયમાં આપણે પણ આપણે પોતાનું યોગદાન આપવું જોઈએ અને સરકાર ન મદદ કરતી રહેવી જોઈએ. અને તમને બીજું ખબર જ છે કે પ્રદુષણ ફેલાવાનું મુખ્ય કારણ હોય તો આજે બધી ફેક્ટરીઓ છે કારખાનાઓ છે કંપનીઓ છે તે જ. કારણ કે એ બધી કંપનીઓ મોટા પા પાયામાં હોય છે. તો કેટલાક બધા વૃક્ષો કપાય છે. નહી વૃક્ષ તમને ખબર છે કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. તો વૃક્ષો ના હશે તો આપણો શું થશે. તો જે કંપનીઓ વૃક્ષો કાપે જ છે એટલા જ એ લોકો એ વૃક્ષો પણ વાવવા જ જોઈએ. અને કંપનીઓ જે પોતાનો ગંદો ધુમાડો છે. અને જે ગંદુ પાણી છે તે વાતાવરણમાં એમ જ કરી દે છે તો તેવું ન કરવું જોઈએ. કારણ કેટલોક ધંધોમારો ફેક્ટરી માંથી બહાર નીકળે છે. તો તેના આજુબાજુ રહેતા જે વિસ્તાર હોય છે તો જેમાં કેટલાક બધા વ્યક્તિઓ પર અસર પડે છે તો કંપનીઓ તો ખાનગી વિસ્તારમાં જોું જોઈએ જેમ કે મોટા મોટા મેેદાનો છે વગેરે એમાં. અને જે ગંડુ પાણી છે તે તમને ખબર જ છે કે નદી કે તળાવમાં કરી રે છે. તો ગામડા વિસ્તારમાં તો આજ પાણી લોકો પી છે. તો પછી આ પાણી પીસે તો એ લોકો ના સ્વાસ્થ્ય પર અસર પડશે ને એ લોકો બીમાર પડશે ને. તો સરકારે આ બધી કંપની પર કડક એવો નિર્ણય લેવો દંડ ફટકારવો જોઈએ જેથી કરીને કંપનીઓ પોતાનું જે પાણી છે ને હવા હવામાનમાં જે ગમાડ છોડે છે. તો તેના વિશે કઈ ઉપાય કરે અને નિકાલ લાવે તમાર શું કેવું છે આ આ બધું વિશે?
હા સાચી વાત તમે જે કીધું છે જે ફેક્ટરીઓ બને છે. અ જેનાથી વૃક્ષો કાપી નાખે છે તે આપણાને બહ જ ઇફેક્ટ કરે છે. ને જે ફેક્ટરીનું જે આ કચરો છે કે, કેમિકલ નું પાણી છે કે નદીમાં જાય છે. તેનાથી એર પોલ્યુશન થાય છે ને અ વોટર પોલ્યુશન થાય છે એ બને પોલ્યુશન આપણને જ ઇફેક્ટ કરે છે. કેમ કે જે ઇન્ડસ્ટ્રી બને કંપનીઓ બને છે ફેક્ટરીઓ બને છે. વૃક્ષનો કાપીને તેનાથી ઓક્સિજન વૃક્ષોને કાપી નાખો તો ઓક્સિજન ની થશે. તેનાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડશે. ને જે કેમિકલ નું પાણી જે નદીઓમાં જાય છે. ના તમે જેમ કીધું છેમ ગામના પ્રવાસીઓ જે નદીને જ પાણી પીએ છે.
એ લોકને આ પાણી પીને કઈ બીમારી થઈ શકે. ને જે ગેસ એ લોકો અ પ્રોડ્યુસ, રિલીઝ કરે છે. તેનાથી આજુબાજુના રહેવાસીઓને શ્વાસ લેવામાં ને જે શ્વાસ લઈને જે તકલીફ થાય છે તેનાથી બી તેનાથી બો જ અ ગલત અ બીમારી થઈ શકે તો મારે એવું કેવું છે કે જે બી અ બ ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરીઓ બને છે તે રેહવાસી ઓ થી દૂર રહેેવા જોઈએ ને સિટી થી દૂર રહેવા જોઈએ. કે જેનાથી જે સિટીમાં કે જે માણસો રેહતા છે તેને ઇફેક્ટ નય પડે. ને તમને ખબર જ હશે. આજકલ અ આપણા અ દેશમાં કે, આપણા સિટીમાં અ ત્રણ અલગ રીતે અ કચરો નાખવાની નિયમ આયવો જ છે જેનાથી પોલ્યુશન ઓછું થાય. અ ભીનો કચરો, સુખો કચરો અને જે બો જ ભીનો હોય તે. તો તમે જ્યાં રહો છો ત્યાં પોલો અ પ્રદુષણ ઓછું થાય એના માટે રૂલ આવ્યો છે કે નય.
હા ભાઈ. હા તમે કીધું તેમ તેવી ડસ્ટબિન તો છે, પણ અમુક લોકો એનો ઉપયોગ કરે છે અને અમુક લોકો નથી કરતા. તો જે નથી કરતા તે લોકોને તો મારે એટલું જ કેવું છે તે આપણા સારા ના સારા માટે જ આપેલું છે કારણ કે સૂકો કચરો સૂકા કચરા પેટીમાં નાખવાનો અને ભીનો કચરો ભીની કચરા પેટીમાં નાખવાનું. આપડે આટલું જ તો કરવું છે. તો પણ આપણે આપણે આપડો જે ભાગ છે તે આપણે આપડા માં આપવો જ જોઈએ અને સરકાર ને મદદ કરવી જોઈએ અને તમને ખબર છે કે આજકાલ ના વ્યક્તિઓ જે નાના છોકરાઓ છે એ લોકો સિગરેટ અને તમાકુ એવી વસ્તુ ખાય છે. તો આનાથી પણ પ્રદુષણ થાય છે કારણ કે સિગરેટ પીવાથી આપણા ને તો નુકસાન થાય જ છે સાથે સાથે જે સામને વાલી વ્યક્તિ છે તો જે સિગરેટ નો ધુમાડો છે તે વાતાવરણમાં મળીને પ્રદુષણ કરશે. અને સામને વાળાને પણ અસર થશે અને તમાકુ ખાઈને આપણે ગમે ત્યાં થૂકી દઈએ છે તો એના કારણે ગંદકી થાય છે અને આ પણ એક પ્રકારનું પ્રદુષણ જ કહેવાય છે. તો પ્રદુષણ આપણે ન કરવું જોઈએ. અને આ બધા જે વ્યસનો છે તે પણ ન જ કરવા જોઈએ અને આપણે જે અ જ લા કશે કઈ સામાન લેવા જાયે છે તો લોકો આપણાને પ્લાસ્ટિક ની થેલી આપી દે છે. તો પ્લાસ્ટિકની થેલી તો તમને ખબર જ છે કે પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે જે ક્યારેય પણ આમ પીગળતી નથી, કે નાશ નથી પામતી. તો લોકોએ જે કાગળની થેલી હોય છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકને ટાળવું જોઈએ અને જે આપણે ખાવા માટે જે ડીશ નો ઉપયોગ કરીએ છે તે પણ આપણે પેપર ડીશ કે પેલાના જમાનામાં જે પાત્રળાની ડીશ આવતી હતી જે પાનથી ઉપયોગ કરીને બનાવવામાં આવતી તો તેનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આપણે શું કેહવાય જે આપણું જે આપણું જે મેન આપણું જે હોય છે વાતાવરણ તેને આપણે હંમેશા સવસ્થ જ રાખવું જોઈએ અને પ્રદુષણ ઓછું કરવું જોઈએ. અને તમને ખબર છે કે આજકાલના લોકો તે ગાડીઓમાં ને આમ ફરે છે તો તે પણ મારું તો એટલું જ કેવું કે ગાડીઓમાંને એવું ફરવું ન જોઈએ. અને મે તો કેમ કે આગળ પણ તમે પણ આવી રીતના જે પ્રદુષણ વિશે જે કઈ પણ માહિતી હોય તે તમારા જે નાના ને મોટા ઘરના જેટલા પણ હોય તેટલા બધાને માહિતી આપો. કે જેના કારણે તે આગળ બીજા લોકોને કહે, અને આજે પ્રદુ ષણ આપણે જેમ બન તેમ આપણે અટકાવી શકાય. સારું તો ભાઈ આપણે આગળ પણ મહિલા આવી રીતના ઘણી બધી પ્રદૂષણ વિશે વાતો કરીશું.
સારું ભાઈ ચાલો.